આગળ વા શ વા આવે
હા હા હહ હહ શું કરો?
બોલો. કાઈ ની જો આરામ કરીએ સુતા હે.
હમ જમી લીધું? હા અમારા બાળકોને સુવ સુવડાવીએને હવે એક સુુવે ને, એક જાગે ને હીચકાવીએ ને અમે ઘોડિયામાં. એવું કરીએ સ હવે હુવાની તૈયારીમાં છે.
અમારે તો કહીને અમારે તો કહીને નવ વાગાના એક તો હાવ સુઈ ગયા.
ગોટાઇ ગયા?
એનો મગસ એનો હવ, હાવ કેમ બાપા. હવાર હાડાછએ ઊઠશે બધા, એક હારે.
અમારે હવે છોક છોકરા અત્યારે મોડા હુવે બાળકો તો હવારે થોડાક મોડા ઉઠે આઠ હાડા આઠ નવે.
હઅ આ
ને પછી હાડા આઠ નવે ઉઠીએ બે કાલ તો વેલું ઉઠવું છે હમારે જાવાનું છે બાર. છે પ્રસંગ ન્યા, હમ પ્રસંગ છે અમારે. ઈયા જાવાનું છે. સાડીઓ પેરી પેરી ને થોડું કઈ છે એવું, તો ન્યા જાવાનું થોડુંક. ના ના એવું નથી. ખાલી એવું હાભળવાનું છે લેગ છે હા એવું છે શ્રીમદ. જેવું એમ.
હહ હોવે.
જાવાનું સાડી પહેરી ને, તૈયાર થઈ ને પછી આવશે બસ. લેવા ને પછી જાવાનું.
તમારે સાડી પેરતા આવડે?
હા થોડી ઘણી પહેરી લઈએ અમે એવી રીતના. હા પાટલી ને એવું નાખતા નો આવડે એટલે પછી એમને એમ સાદી એવી પેરી લઈ. ના ગુજરાતી નો પહેરીએ બેન ગુજરાતી નો હાલે પછ
હહ
પેલા આડી સાડી પેરીએને હા બેંગોલીને પછી છૂટો છેડો રાખવાનો એમ. ને એમાં પાટલી વારતા પાછી આવડે નહી. તો થોડેક પાટલી હોય ને એમાં છે હું બેંગોલીશ સાડીમાં તો જોવો છે ને ડાબી બાજુ બેય પાટલી નાખવાની ને, પછી પીન નાખવાની ન. એ રીતના સરસ પહેરવાની ને થોડીક નીચે પહેરવાની. કમરથી થોડુંક આમ નીચે રાખવાની એટલે પાટલી સરસ પ્લેટ દેખાય આપને કોક જોવે ને તો એ સરસ લાગે. થોડીક ટાઈટ પહેરવાની સાડી. હા નહી ડાબી, ડાબી બાજુ નાખવાનું. બેઈ નિત્ય ઓલી. પાટલી હોય બે ડાબી બાજુ જ નાખવાની. હરખી પહેરજો તમે પહેરો ને ત્યારે. કે કે એકજામ લે
ના મને નથી આવડતી. ના મને નથી આવડતી મને ગુજરાતી આવડે.
અમે તો ગુજરાતી પેરીએ એમ તો ને બેઈ પેરીએ અમે. પણ અઈ ગુજરાતી નથી હાલતી તો અમે પછી આડી બેંગોલી સાડી પહેરી ને હાલી નીકળીએ.
તો એવી બેંગોલી અમારે આ બાજુ નથી પહેરતા, સાદી જ પહેરે એટલે અમને ના આવડે.
ઠીક હા તોય થોડાક તમે સાદા માણસો છો ને એટલે
અમે તો સાવ સાદા ગામડાના માણસો છીએ.
ઓહ હો એટલે જ ના અમે તો પછી આડી સાડી પહેરીએ. એટલે અમને તો થોડુંક ફાવી ગયું છે હવે થોડુંક. હા અમને બધું એ હારું આવડે સે. એટલે વાંધો નથી બેન. હમ
આ તમે હોશિયાર છો તો.
હઆ થોડાક તો બહુ વધારે હોશિયાર છીએ. હમ હું કરે બધા તમારા ઘરે મ એમ
બસ આરામ હો બ હો સાર
હમ હમ
તમારે કેમ તબિયત પાણી સારા કે
અરે તબિયત પાણી બહુ સારા વરસાદ છે બાપા મ મચ્છર બહુ થઈ ગયા મારે તમારે છે મચ્છર ને
અમારે છે પણ ઓછા છે મચ્છર બહુ નથી ધ્યાન રાખજો મચ્છર નું બાપા છોકરા નાના હોય તો
છોકરા તો બહાર નીકળીને ઢગલો મ મચ્છર કઈ બહ કેડી જાય તો ઓજાર દઈસ ખબર નઈ ઝેરી મચ્છર હોય કે હૂ હોય
હ તો મચ્છર બહ હોય તો તમારે છે ને અંદર કઈક ધુવાડોનેવ કરીને રખાય એટલે મચ્છર વૈયા જ
ધુવાડો પણ આમાં ક્યાં લાકડા લેવા જવા તુવાડાા ના ક્યુબ થી તો કંઈ જાય એવો જ નથી પ લાકડા તો હોય પણ આ વરસાદને બધા પલળી ગયા હોય ને તો હવે ક્યાં રેવા જાય
તો કપૂર સળગાવીને રખાય એનાથી વય જાય કપૂરદાની હા કપૂરદાની હોય ને તો એવું તો શું વાણે સળગાવી દેવાય નક એને અગરબત્તી આવે મચ્છર ને ઈ સળગાવય અમે તો મચ્છર ને અગરબત્તી કરી
હા તો છે પણ અ નથી ઈ હવાઈ ગલી આવે છે બધું વરસાદ ન બધું હવાય કે હ
હ નકર અમે તો અગરબત્તી કરીએ ને એટલે વહી જાય મચ્છર
તે તો હા વય જાય છે
નકર મચ્છર થી તો કેટલા રોગ થાય બેન નાના છોકરા છકરાઓને પછી તરત તાવને ઉધરસને આવી જાય હમ
હ કયા કયા રોગ થાય છે ઓહો બે
એવું થાય
ઓ હ
એટલે અમે તો ધ્યાન રાખવું પડે હા પછી ભણવાનું બગડે મ મચ્છરથી માંદા પડે છોકરા તો પછી ભણવાનું બગડે
તો છ મારે એક છોકરાને છે તાવ જેવું ન ઉધરસ ને બહુ થઈ ગય બાપા
હ હ ધ્યાન રાખજો ગરમ ગરમ પાણી પાજો ચોમાસા
ગરમ હા ગરમ પાણી ને દૂધ દધ ને દૂધ પાયું ને અડદર વારું દૂધ પાયું એટલે થોડુંક વાંધો નહી વાંધો ન
હોવે
હા પણ અમારો છોકરો કુરકુરિયાની પેકેટ બહ ખાવા જોઈ
એવું ન દેતા બાર નિિવસ્ તો એમાંથી જ પડ પડે માંદાવાને જો સમાચાર વાંચ્યા તમે
દિવસ ખાયદા ના સમાચાર નથી ખય છે
હ હમણાં તો છ હવે બરાત કઈક એક સિટી છે ને એમાં કંપની છે ને એમાં બહાર ના પડીકા રિજેક્ટ થયા છે કે એમાં કેટલું બધું કેમિકલ વાળું નાખે છે કલર નેવું
હ હ હ બહાર ના તો બઉ ખાવા જ ન દેતા પડે ક્યારેક બે ત્રણ દિવસ ખાઈ લએ ને તો પૂરું અમારે છોકરા દબદબી જઈ છે
ના હું તો દઉ જ નહી બહાર ના પડીકા ઘરે બનાવી બહાર જમવા મેં ઓછા જાય ઘરે જ બનાવીએ એમાંય કેવું હમણાં આજે જ સમાચાર વાંચ્યા હતા અમારા અહીંયા આ અમારા સિટીમાં જ પીજા હતા ને એમાંથી આજ છે ને ઉદેડી નીકળી મરી ગયલ હા આજ જ મેં જોયું અમે ન જઈએ મેં તો ઘરે બનાવીને ખાઈ લઈએ પીજા નહી પીજા જેવો રો લો આવે ને અમે તો બાજરા ન પીજા હમ જી ને ખાઈ લઈએ
ખાઈ લેવી હા ઈ હારૂ બેન પણ બેન અમારે અમારે ઈ રોટલો તો જરાય ખાતા જ નથી હવે તો આમાં છોકરાને શું કરવું રોટલી ખાઈ
ઓ એને કઈ દેવાય કે આને પીજા જ કેવાય રોટલો કર ના ખાય એને કેવાય કે આને પીજો કેવાય
હા તમને બેન રોટલા આવડતા હ છે ને તમે ફૂલ ગામડા ના લાગો તો
હા અમે તો રોટલા આવડે ચૂલ્લા ઉપર કરીએ રોટલા ગેસ
હોય
ગેસ થી આપડે નુકસાન થાય ગેસ થી નુકસાન થ થાય એટલે અમે તો ચૂલ્લા ઉપર રોટલી રોટલા શાક બધું ચૂલ્લા ઉપર કરીએ
ઠીક હ બેન અમને તો સુલો હરગાવતા નથ આવડતો બેન તો એવું જ ના એના
તો ગેસ ગેસ ઉપર ન કરીએ નુકસાન થાય પછી આપણે શરીરમાં એવું ખાઈને ગેસ નું ને લોઠી નું હા તાવડી ઉપર કરી અમે તો રોટલા શાક ને બધે
હમ હમ હમ ઓહો તો સારું કેવાયય તો તો તમે હાવ દેહી ભાણું લાગ
હા ને દૂધે અમે ગાય નું જ લઈએ અમે ભેંસનું નોય ખાઈએ હા ગાય નું બહુ સારું તમ કેવાય ગાય નું દૂધ છે ને એ શરીર માટે સારું
હ એમ તો ગાય નું તો અમારે અહીં ગાય નું જ આવે છે એમ તો વાંધું નથી દૂધ નું તો વાંધું નથી અમાર અમારે ભેહ નું તો મળ જ નથી ભેહ જોવાઈ નથી મળતી અમારે
હા અમારે તો ભેહુ હોયથી ઘણી હોય પણ અમે લઈએ દૂધ નો લઈએ એનો ઉપયોગ ન કરીએ અમે તો ગાય નો જ ઉપયોગ કરીએ.
કે અમારે છોકરો છે ને એક નાનો બાળક એના દૂધ ને ગાયને એ છે મારી ગાયનુ જ પીવે દૂધ તો ગાય
ગાય નું સરસ કેવાય એને પચી જાય તરત ગાય નું દૂધ હોય ને ભેંસ ન જાડુ કહેવાય પચેની પચવામાં વાર લાગે ગાયનું છે ને મીડિયમ આવે
હા એને તો પેલા થીને અમે નાનુ હતું ત્યારથી અમે ગાયનુ જ પાય છીએ એટલે ગાયનું જ પીવે હમ
હ બુદ્ધિ નો વિકાસ સારો થાય ગાય નું પાવ ને તમે તો
હા હ હ હા એતો અમારે તો વિકાસ તો બહુ થઈ જ ગયો છે અમારે એનો મગજ ન
એઈ ગાય નું પણ ને એટલે ગાય નું જ પવાય એટલે વિકાસ થયો ન ભેંસ નું પાવ તો તમને વિકાસ ન થાય તમારા મ
એવું છે ઠેક અ હ તો હવે અમે પીએ તો તો અમારો વિકાસ થઈ મગજ નો
નઈ નહી હવે નો ફેર પડે.
નો ઉપર એ તો દીકરો મારે હવે થોડોક બગડી જ્યો હલો.
હલો.
હલો હા.
હા બોલો ને કેમ બંધ થઈ ગ્યા તમારે હવે નો કાઈ ફેર પડે. નાના હોય ને છોકરા ના એ છોકરા નાના હોય ને એને એક થી પાંચ વર્ષ ના એને તો બો વિકાસ થાય. ગાય નું પાંપ તો હવે મોટા થઈ ગ્યા પછી નય.
મડી એમ થોડોક અમારે વિકાસ થોડોક હવે નબળો પડી ગીયુ તું મગજ નો.
હા ના ના હવે નો પડે.
બોલ તો વાંધો ની નક આતો તમને ખબર હોય તમેં તમારે આખા ને ઓ હવે તો ઉમર પ્રમાણે તેમજ હોય ને બેન પસી તો
તેટલો જ રહીશે આ તો નાના છોકરાઓને છે.
તે કેવું છે મને તો એમ કે મોટા ને થતા હોય તો વળી અમે કઈક કરશું.
ના ના.
હમમ.
વાતાવરણમાં છે ને અટાણે ધ્યાન રાખવું પડે, છોકરાઓ માંદા પડી જાય.
તો અમારે તો બો જ ધ્યાન રાખવું પડે સે બેન.
હા. મચ્છર નું ધ્યાન રાખવું પડે.
મચ્છર ને બો બાબા ને જીવડા ને બો એવા હરાહર ને બો જ નીકળે સે. અ તોમે બાજુમાં જરા ભેગું ગરપ એ બઉ જ નીકળે છેરી ચેરી ગરપ નીકડે છે. હારૂ. હારૂ બેન હાલે અવે હાલ તું
એ હા હો.